હલો, અવાજ આવે મારો? હા.
હા.
બોલ.
હમ તે સેકન્ડ આઈડી ખોલી દીધી. હમ આજે અમારે તો બહુ પવન છે અને વરસાદ નો માહોલ છે. હા બોલ.
પહેલા મારી સંપૂર્ણ પા છ મહિના કરદર અ ત
હમ તારે નેટવર્ક કપાય છે શું?
હલો, અવાજ આવે મારો?
તારે નેટવર્ક અપાય છે અવાજ આવે છે મારો?
હા.
બોલ બોલ અબ બોલ.
બોલબો. મેં કીધું કે આ આઈડીમાં છે ને ટાસ્ક એક્સપાયર થઈ ગયા છે. બલ. હલો. હલો. ઓર હલો હલો.